હારું થયું એની રીતે કપાઈ ગયો તો
એની રીતે કપાઈ ગયો તો હમ્મ
હા તેરા મિનિટ કે પંદર મિનિટ થાય છે ને તેની રીતે કપાય છે.
એટલે તો કઉ કઈ રીતે કપાઈ જાય
હમ્મ, પંદર પંદર મિનિટ નો ટાસ્ક લાગે છે, મને એમ લાગે
હમ્મ.
હા, ખોટું આપડે કઠ હું લેવા કરવાનું એની રીતે કપાયા કરે ગા
હા, એટલે જ ને તો લીટી ભરાઈ જાય એમ
હા, તો મેં ઈજ કે રીતે આવ મેં કીધું બાઈ ની હારે વધારે મજા આવતી લાગે છે.
નારેના મગજ નો દુખાવો સે તમે વાત કરજો એની હારે બિસારી નંબર લીધ કર તમારા ઘળ એના હારું લાગે એમ ન કરાવ સાહેબ,
હા.
એ કે કે મારે હારે કોઈ વાત કરતું નથી, બિસાડી ઓલી ને લબડે જાય ઓલી ને લ-
નોલેજ રેવું
લબડવા જાય ઓલી ને લબડવા જાય વિશાળી
એમ નઈ એક વાત કરવાનું એક નોલેજ આપડી પણ હોય, ને તો આપડે એકદમ મસ્ત, વાત કરવીને તો કોકને મન થાય આપડી હારે વાત કરવાનું,
હમ્મ.
હા, એવું છે. હવે મારું કેવું ખાતું છે કે મેં એને ઓળખતી નથી, તો આપણે એની હ કેમ કમ્ફર્ટેબલ વાત કરી હકવી?
હા હો
હમ્મ, હવે આપડે ઓલી એ કંપની આપડે ઓલી કંપની વાળા તો છે નઈ ખબરબર ઓ કંપની વાળી, કે બધાને યાર સોટી જાય વાત કરવામાં, હા, એવી જોવ આપડે તો આપડે એવું, કઈ એ નહી હવે આપડે ઓળખવીશે આપણે એની વાત કરીએ,
તો આ તો ઈજતે શું કરો છો? તમે ત્યાં થી કહાની ચાલુ થઈ જાય, એની તો
તારી મમ્મી તો ના પાડતી ત કાઈ કે નાના કે એક દિ હાર જ વાત કરવાની, કઈ ભાઈ ન મારું કેતા હતા ને તારી મમ્મી
હા.
હું કેતા તા?
કે એકની હાલ જ વાત કરવાની જ બ હવે તમારા નથી દેવા નંબર તે કઈ એવું થોડું હોય નારે નાઈ કઈ પૂસી જોઈ કઈ
હ...
કહ્યું, ને અહીયા હૌવાર ની મગજ ખાઇ છે મારું
ના એ પર તારી મમ્મી એ હું મારું કીધું કે એની હારે વાત કરવા કીધું?
એની હારે નઈ, તમારી હારે વાત કરવાનું કીધું ને કે એની હારે કરી ય એમ
હા.
ઈ બોલ, એમા એ બોલતી તી એ કેમ ન મારી હારે કોઈ કરતું નથી, કે મે કહ કે હા મેં નંબર દીધા તમને તમારા તો દીધ પાસ નંબર ઘડી કે એની હારે વાત કરી લે જો. પિસાડી
હા હા વાંધો નહી, હવે એ ફ્રી હશે ને તો રાતે આપડે વાત કરશો હવે આપડો ટાંસ તો પેલા પૂરો થવા દે આપે લી- તે તો પૂરી થાવા દે એમ મારું કેહેવાનું આપડી લીટી જરાક પૂરી થાય, તો મેં એની હારે કરું ને વાત
હમ્મ પછી તો અત્યારે ઓલાવાસ ના ગી્લોટે-
ના એ બધું ન્યાય છે ઓફિસ માં ઓલા ને જોઈ લે છે.
અત્યારે? એ ના પાાયડ્યો હોય કે હું ઓલા વાસ માં જાઉં આજ તો રજા હતી કોઈ નથી કેવુ
એવું છે?
હા આજ તો રજા છે કાલે જવાનું છે હાડા ત્રણ વાગે-
હા તો આવજે કાલે મેં પણ આવે
હા આવું છું.
હા આપડે પછી વાત કરવાની છે તો આપડે સવારે લગભગ હવારે જ એની હારે જ નીકળી જાય
હમ્મ
હા પછી એલી મને કઈ વાહન નથી મળતું બીજું મને કઈ ટેન્શન નથી.
હે
તો મને કઈ વાહન મળે હી ને એટલે મારે પછી એની હારે આવું પડે એવું છે હા તો હા મેં ત્યાં બેઠી બેઠી સાઈડમાં આપડણે વાત કરતા કર્યા કરશું એ ઓલો છે ને ટો શાટો કરીએ પાછો મને આવી વાત ની કરવાની કે રસોઈ ની વાત કરવાની કેવી રીતે હું બનાવવાનું છે
આખો દ ખાવાનાની જ વાતો કરીએ હવે તો ખાવા ની બીજી વાતો ચાલુ કરીે પછી વાતો કર્યું
મેં નહી પછી મેં નહી કીધું મેધું દે હવે મેં કીધું હું છે હું નહીં તો એ કે કે તો તમારે શું કરવાનું છે દેખાય મને મેળાવશે થોડું ઠીક છે ને તો પછી સીતારામ
હે
પછી બીજું તો હું કરવાનું આપડે
બોલિયેજ તો ખરી આવી રીતના બોલીએ એવી રીતના બોલવાનું હોય
હમ્મ ના રે ના એમ તો એ બોલી મે મેઘનાબેન પાઈથી રાય લઈ લે મે હું છે હું નહી એમ છે બોલ બીજું મેં તો ચોથું ભણીસ બાપા
હે આગળ કેમનો ભણ્યા?
હવે આગળની સ્ટોરી બેન બો દુઃખદાયક છે. તું ની સાંભળી હકે
બોલો એટલે આમાં સંભળાય વાત થાય એમાં ભણવાનું કેવાનું છે.
મારી મારી સ્ટોરી બો દુઃખદાયક છે તું નહી સાંભળી શકે
એવું છે તો રેવાજ મારે તમને રડાવા નથી એટલે એ વાત નથી કરવી જવાત
હમ્મ એ જ કહ છું બઉુ દુખદાયક છે મારી વાત મને ઘણી ભણવાની ઈચ્છા હતી બેન પણ હવે આપણા હું કેવાનું આપણા નસીબ બીજા કોઈ દોષ ના દેવાય નસીબની
હારાઓ એ વાત હાચી.
હમ્મ. એમ છે હવે મા બાપમાં આપડે શું કેવાનું હવે મારા પપ્પા દારૂ પિતા અને એવું બધું હતું સમમજી જાને આવે
હા બાપા બોલોમાં મેં કીધું તમને હવે બોલવાનું તો બોવા માંડ્યા કણીમાં સાચી વાત છે
એવી એ બીજી બુટી ક્યા વય ગી
હમ્મ.
અરે મેં હા તૈયાર થાય રશું ધીરે ધીરે તારો ભાઈ આવે ને તમે તમે તૈયાર થઇ જાવ
ક્યાં જાવ ફરવા?
પડી ગય, એવી ક્યાંય ફરવા નથી જતા ભાઈ આવલો લેવા આવો છે ને ઉના
એટલે તૈયાર બિયાર થઈને આવાનું વા ભાઈ વા
લે તો લાગી તો ગયા હોય ને
એ હા બીચ એ મા ઓલા હ પરતા આ
તું એશ તો કવ છું. એ ભલે ને હાંભડતા હોય, ત્યાં હાડલો બીડલો પેરું કક તૈયાર થાવ.
હા હોજ બીજ છે, રામાપીર બાપા.
હા, બીજ તો છે.
એટલે મારે નાવા જ આવું હજી
નાયુ ભાઈ મેં તો હવાર માં નાય નાખ્યું વિલા પાણી આવ્યું એટલે
હમ્મ, મારે તો હમણાં નાવા જવું પડીએ
હમ્મ.
હમ્મ.
અરે ઓલી નો ફોન આવ્યો તો તારી, તારી પેલા ઓલો મેં ઓનલાઈન ક્રીમ મગાવું છું ને.
હા.
હા, એટલે તો મને પિમ્પલ્સ વગેરે કઈ રેતા નથી.
તોકી ક્રીમ મગાઈને.
મારું કેટલું કાળું કાળું હતું તને ખબર છે, ને.
હા પો કી ક્રીમ મંગાવી કયો તો?
અરે આ હવેનું નામ તો નથી, આયુર્વેદિક છે, મસ્ત રિઝલ્ટ આપ આપે છે, લગભગ દસ દિવસમાં રિઝલ્ટ આપે છે.
હે.
હા મમ્મી, પાણી પીવું? હું થયું? હા, પાણી પીવુ? હા.
એક બે.
કે માર પેટમાંને માથું દુખે છે.
હે દવા લી અવાય ને માથા ની.
હા, હવે બેન બસા તો રમતા કુદતા સારું થઈ જાય બસા ને એવું કઈ ન હોય.
હમ્મ, તો માથાની તો દવા લેવાય ને એમ.
પાણી પીધા ને એ બસાવને થોડી માથા ની દવા દેવાય એને માલિશ કરી દેવાય.
ઢીલો ઢીલો થઈ ગયો સ્કૂલે થી આવતા બરોબર.
સ્કુલ ગયો એ તો
હા આજે એને ક્યાં રજા હતી આ તો એ રજા.
જવાનું ને
તું જવાની
કયાં
તું કહેતી હતી. બીજ માં જવાની
હા પણ ના આવી ને જાય ને હમણાં તો મારી મમ્મી ને આવી હતી. અંહિયા મંદિરે
અચ્છા
અને મંદિર
તો સારું તો જઈ આવે તારે.
આમ ક્યાંક જવાનું અમે દર ખેલા જઈસ ને મંદિરે ધજા ચડાવ માર બધી આમ મંદિરે બધી હાલતા હાલતા હમ.
તો સારુ જઈ અવાય. અમારે અહિયા મંદિરનું ઉદધાટન થાય ત્યારે આવજે હો.
હા કહી તો આવી.
કેવા આવશું ને ઘરે સુધી કેવા આવશું.
હે ક્યારે થાય
હા. હજી તો બેન વાર લાગશે બે અઢી ત્રણ વર્ષ થાય મંદિર બનતા. ત્યારે તો હુ ડોસી થઈ જઈસ, પિસ્તા વર્ષની થઈ જાય ને
હા. હો
હજુ મંદિર બનતા બનતા તો સમય વીતી જાય તમે પિસ્તાળી પિસતાળીની થઈ જાય. હા. એવું છે.
હમ.
સારું સારું મેં તે બાપા માથેથી ઉઠી ને સુઈ ગઈ હતી મને બપોરની બહુ લાગે.
હમ.
હાથથી તે માથેથી પગજાણી ઓઢી ને બાપા સુઈ ગઈ હતી. પંખો ફાસ કરીને
તમે વાપરો
એ હા બહુ મસ્ત આવે છે, તું દેખતી નથી મારો ચહેરો.
લયો ચેહરો છે એવો જ છે કયો બદલાઈ ગયો.
અરે એમ નહી. ડાક ધબા દેખાય છે બહુ એમ એકદમ ક્લીન નથી, કઈ ખીલ વગેરે નથી તારી જેમ
આ મારે જો હવે નથી બધી બેસી ગયા હો. હા. હા. મેં પેલી ટીપ લગાવડી હતી ને
હા હા હા
અહીથી મેડિકલમાંથી લીધી હતી.
હા
હમ ત્રીસ રૂપિયાની બ
ત્રીસ રૂપિયાની
ત્રીસ રૂપિયા ત્રીસ
તો હારુ કઈ થયું એને ભૂખ લાગી છે. આવી ગયા તાર ભાઈ,
હે
હા હવે નાઈ ધોઈ નાખે ચા ગરમ કરીને દે પેલા ચા પીસો કે નાશો. ઇ કે ચા લાય
હે
હા
એવું છે બોલો તો હારું થયું તને આરામ પડી ગયો ને
હા
તો હારું કેવાય આરામ પડી ગયો તો
તમે કિ વાપરો
મેં તો બૌ મોંઘી વાળી વાપરું સાડી આઠસો રૂપિયા ની સીંગ
કેટલા ની
ફેશ સાડી આઠસો રૂપિયાની અઢીસો રૂપિયાનું ફેશ વોશ પછી સનસ્ક્રીમ્સ તે સાડે પાંશો નું નય આખો કો બો આવે છે એક ક સાડી આઠસો નું ઓલું નાઈટ ક્રીમ ડે ક્રીમ સાડી પાંસો ની પછી અઢીસો રૂપિયા નું ફેસવોશ આખો કોમ્બો હિસાબ કર કેટલા નું આવે હમ બધા આખો કોમબો આવે
તો હારું તો થઈ જાય ને યા
અરે હા મસ્ત થઈ ગયો મારો ચહેરો તો હારો થઈ ગયો એટલે આગપાય બહુ બસ કાળું કાળું થઈ ગયું તું નીકળી ગયું બહુસ પછી એલા નાક પર મારા કાળા કાળા ભાટા પડી ગયા તા કેની પ્રેગ્નેન્સી ના ડાગ હતા એ તે મસ્ત ક્લિયર થઈ ગયા
તો મારે લેવી પડી મારે જરા જરા એવું છે કાળું કાળું થઈ ગયું સાઈખું કારણ કે પાછા ઝીણકા ઝીણકા છીંકા છીંકા ઓલું થઈ જાય ને આપડે
હમ હમ
થોડકયું થઈ ગયું એને પસ
નઈ આ તો ડાઘ બીગ બધું ગયું છે મારા ડાગ કેટલા હતા ચહેરા ઉપર બોસ ખીલના ડાગને બધું ક્લિયર થઈ ગયું છે એકદમ
કર્યું તુંયે પેલા ફોટો પડ્યો તો
ના હા એને ફોટા મોકલાયાતા મારાં પેલાના દો દો પેલા ચાર લ્યો આખા ઉપાળા ઘરમાં ઘડી ગયા તમે
હમ્મ
હા બોલ.
એટલે ફોટો પેલા પાડી ને મોકલોયો એને?
હ હા.
તો સ એ પરમાણે ટું પાયપી હોય.
હા એ પ્રમાણે પછી હા. તારા ભાઈ ને એએક રાતે લગાવું હતું તો